હા કેમ છો
બસ મજામાં. તમે કેમ છો?
હાસ મજામાં કેવું ચાલે ભણવાનું?
બસ સારું ચાલે
હમ હવે તો સ્કૂલો ચાલુ થઇ ગય.
હા ચાલુ થઈ ગઈ સ્કૂલો?
હમ વેકેશનમાં શું કર્યું?
વેકેશનમાં તો અમે લોકા કાશ્મીર ગયા તા કાશ્મીર માં બહુ બધી જગ્યાએ ફર્યા સ્ટ્રોબેરી વેલી એપલ વેલી
કાશ્મીર અચ્છા હ હા અરે સરસ એ પણ સરસ જગ્યા છે
હા સોનમર્ગ ગયા તા તા મીની સ્વિટઝરલન્ડ ગયા તા
હમ
અલગ અલગ બધી જગ્યાઓ એ ગયા તા.
હમ કેટલા દિવસ રહ્યા હતા?
અમે સેવન ડેસ
સાત દિવસ
હા
હા
ત્યાંનું વેધાર પણ હા ત્યાનું વેધર પણ બહુ સારું હતું એન્ડ ફરવાની પણ અમને બહ મજા જા આવી
હા ઠંડુ હોય ને? પણ ત્યાં તો ઠંડી બહુ છે.
હા ત્યાં ઠંડી બહુ હતી પણ તો પણ અમને ફરવાની મ જ આવી.
હમ, બરફ પડતો તો
હા, મતલબ અમે ગયા ત્યારે સ્ટાર્ટિંગમાં સ્નોફોલ જેવું થયું તું, પછી તો બરફ એટલો નતો પડ્યો.
હમ, હમ, હા, કેમ કે ત્યાં તો ફોન વરસાદ મતલબ હમે ત્યારે બ બરફ પડતો હોય ને એટલે. અમે જો જોયું છે, એમ કે ઘણા બધા કે ગયા હોય કેહેતા હોય. આવું થાય આવું થાય.
પહાડોની મેગી બહુ ફેમસ છે ત્યાં.
હા બધા બહ જ ખાતા હમ પહાડ ઉપર જઈને, શું ઘ હા ઠંડુ વાતાવરણ હોયને ત્યાં એટલે બધા ગરમ ગરમ મેગી ખાવાની મજા આવે એમ.
હમ.
તમે ગરમ ગરમ ખાવ તોલે શું થોડું કામ સારું લાગે.
હમ. કેવું ચાલે તમારો પાર્લર? એટ ફર્સ
મારો પાર્લર નો કોઈ સારો બસ હવે પતિ જ જવા આવયો છે.
અચ્છા.
હમ. આમ તો પતિ જ ગયો, પછી હો ચાલુ તીસ ખાલી મતલબ કેવાયને એની એ કરવા જવું પડે.
બરાબર.
પ્રેક્ટિસ કરી એટલું વધારે સારું તમને આવડે.
હા.
હમ. પછી તમે ભૂલી જવાના પ હા બેસી જાય ને એકવાર આમ બધા બધી વસ્તુ પર, એમાં તો કેટલી બધી વસ્તુ તો હોય
બરાબર, હમ.
પછી જે બધા આવે ક્લાયન્ટ બધા અલગ અલગ હોય બધા બધા ન અલગ વિજ હોય કરવાનું કામ અલગ હોય, કોઈને ગમે ના ગમે. હમ.
હમ બરાબર, શું જમ્યા ત તમે બપોરે?
આજે તો અમે દાળ ભાત શાક રોટલી. હ એવું બધું જ બનાય તું. ખાધું જ ખાવાનું. આવી ગરમીમાં તો શું બનાવાનું ખાવાનું.
હા. હવે રાતે શું બનાવ સો ડીનારમાં?
આજે રાતે હજુ કશું બી. વિચાર્યું નથી કે શું બનાય. પણ હવે જોઈશું ખીચડી જ બનાવીશું. કેમ કે સવારે તો દાળ, ભાત, શાક, રોટલી ખાધી તી એટલે, રાતે થોડું હળવું ખાવા જ સારું લાગે. હમ એક તો શાકભાજી જ કઈ મળતા નહી સારા બહાર, અત્યારે આવી ગરમીમાં કોઈ શાક ભાવે નહી.
હમ!
અને ભાવ બી શાક ના પાછા વધારે, પણ ભાવ આપી જોય ને વધારે હોય તો, એ શું કરવાનું ભાવ જો એ લ ખી ડી શાક હવે શાકમાં જોઈશું, સરગવોનું શાક કદાચ બનાવીએ,
બરાબર,
હમ!
હા! અમે તો જાત જાત ના શાક બનાવીએ પનીર નું શાક, પછી સેવટામેટા નું શાક, બધા અલગ અલગ
ટામેટા નું શાક કેવી રીતે બનાવો?
ટામેટા નું શાક તો બધું મતલબ મેગી મસાલો નાખીને, બધું તેલ નાખો જીરું નાખો ટામેટા ફ્રાય કરીને નાખો પછી અંદર અલગ અલગ મસા સાલા નાખો એવી રીતના જ, અને પછી થી સેવ નાખી દો.
એ તો સેવ ટામેટાનું શાક હમ,
થોડું રસા વાળું હોય, કરું કોરું હોય, ભાકરી સાથે ખાવાની મજા આવે.
હા સારું લાગે ઘણા બનાવતા, કાઠિયાવાડી બાજુ તો બધા એ લોકાત્વા શાક બહુ બનાવે. સેવ ટામેટા નું શાક. હા,
બરાબર! શું કરો છો તમે હાલ?
હાલ તો બસ, જો હું તૈયારી જ કરીશ એજ વિચારતી હતી, કે હું રસોઈ શું કરી સાંજ પડે એટલે એજ કામ હોય. હમણાં કપડા સુકવ્યા. પછી વાસણ ઘસ્યા કામમાંમ પતાયું ને હવે બેઠી તી અવી ચાતી દીક શું બનાવીશ ખાવાનું
પછી થાય કેવા તો ગરમી છે એવી બાર જવાની ઈચ્છા હતી કે મોલ ફૂટબોલમાં જઈએ પણ ગરમી એવી છે એટલે શું જવાનું મોલમાંય
હમ તમે સરગવાનું શાક કઈ રીતે તા બનાવો
સરગવાનું શાક તો એટલું સરગો બટેકા નું ભી બનાવાય. અને તમને એવું એકલું એકલું લાગતું હોય તો
હ
જે એવું ભાવે એવું પણ અમે તો અમારા કરે તો વધારે બધા ડુંગળી બટેકા ના શાક માં જ સરગવો નાખે ને બનાવે છે એવું ભાવે છે મતલબ
હમ હમ
પેલા કઢઈ માં તેલ નાખવાનું પછી એની અંદર મરચાં નાખવાના.
હા.
પછી ડુંગળી બટેકા નાખવાના. પછી એમાં મરચું, મીઠું, ધાણા, જીરું. હળદર, એ બધું નાખીને હલાઈ દેવાનું. લસણની પેસ્ટ નાખ
બરાબર.
પછી થોડુંક પાણી નાખવાનું. અને અંદર સરગોબી નાખી દેવાની સરગોબી નાખી દેવા પછી પાણી નાખીને એને થોડી વાર ચઢવા દેવાનું બટાકા ચડી જાય સરગો ચડી જાય. ત્યાં સુધી થવા દેવાનું ને રાજ જોની પાંચ દસ મિનિટ એને રાખવાનું. પછી થઈ જાય ચેક કરી લેવ વાનું પછી અંદર ટામેટા નાખવાના પછી થોડો ગરમ મસ સલો નાખવાનો તમે મેગી મસાલો બી આજ કા તો બધા નાખતા હોય છે તમે નાખી શકો હમ્મ હમ્મ અને કોથમીર ના ઉપરથી નાખ દેવાની
બરાબર.
હમ્મ
હ
એટલે બધું કરીને તમારે રસ તો તમારે જેટલું રાખવો હોય. એટલું પાણી નાખવાનું વધારે રાખો હોય તો વધારે પાણી નાખવાનું મીઠું ને એ બધું ચાખી લેવાનું. ઓકે.
હા બરાબર.
પછી થોડી વાર થવા દેવાનું. એ થઈ જાય એટલે ગેસ કરીને ખઈ લેવાનું. હમ્મ હા એટલે આ શાક રસાવાળું તમેર ખીચડી જોડે બી સારું લાગે રોટલી જોડે બી સારુ
હા બરાબર
કે જે એના જેવી રીતે ખાવું હોયે એવી તે ખવાય
હા હા હમ્મ
અને બીજું તમારે એકલું સરરોગા બટેકાનુ બનાવું હોય ને તો એમાં તમારે થોડું ગ્રેવી મતલબ કરવી એમાં તમે હા થોડું લસ લસણ ડુંગળી આદુ લસણ મરચાની પેસ્ટ ને બધી પેસ્ટ બનાવી દેવાની મિક્સર માં
હા હા
પછી એને મિક્સીમાં પેસ્ટ કરીને પછી અંદર નાખવાનું કઢાઈમાં તેલમાં પછી સરેગો બટે નાખીને ટામેટા ને બધું નાખીને મસાલા તો આપણેે જે રોજ વા પડતા હોય જ નાખી દેવાના અને એ પણ આ ગ્રેવી વાળુંને બો પછી બો રસા વાળું ના થાય
હા
કે તમારામ ઓછું રસ હા ગ્રેવી તો કેટલી કેવી હોય મતલબ પછી એ બોવ રસા વાળું ના સારું લાગે એટલે
હા
હમ એટલે ઓછા રસા વાળું ખાવું હોય તો એવું બનાવાનું વધારે સારુ ખાવુ હોય પેલું બનાવાનું
બરાબર
તમને કેવું ભાવે
અમને તો રસા વાળું જ જોઈએ. બોવ ગ્રેવી વાળું નહી ભાવતું રસો હોય તો ખીચડી જોડે ચાલે અને રોટલી એની જોડે ભાંગી ને ચાલે
હા ચાલે
હુમ ગ્રેવી વાળું ભાવે પણ એમાં બધું આખું નાખું આવે એટલે રસામાં તો શુ ટેસ્ટ પણ આઈ જાય ને બધું મિક્સ પણ ના આવે
હમ હમ ચલો હુ બનાવું પછી તમને કરું ફોન
અર હા
હા હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ